હલો હા બોલો. કાઈ નઈ જો નવરા થઈ આવો ત્યારે.
હું તા છો?
નહી બસ જો નવરા થયા છો કરાને હુવડાવ્યા ત્યારે. હવે તૈયારી કરું શું. હા બોલો.
હાલો.
હા હા બોલો.
તો
નહી આવું ઓલા માર અપ્પા હિસાબે નહીં આવ
કુલર હા હા રુષે કુલર ચાલુ લાગે. એશ.
હા કુલર ચાલુ શે ગરમી કેવી પડે શે.
છે કે મારો ભાઈ નથી ઘરે? નથ આવ્યો કેટલા દિવસ થઈ ગયા ન.
એના દસ દી થયાસે હજી ગાડી ભરાણી નથી કાઈ.
લે ગાડીનો ઈ બહુ વાંધો પડે કા?
હા બોવ વાંધો પડે જોને?
ઈ બોવ અલા મારે આ કાઈ નઈ જો અમે જુનાગઢ ગયા તા ને તે બધા બેઠા શી ને આયવા ને કપડા ધોયાનું ઈ જ વાત કરું છું તે થાકી જાય થોડાક રાખ્યા થોડાક ધોયા ને એવું બધું કર્યું મા નણંદ શે ઘરે તે ભાણીયાન રમાડવી ને બારી એ કેમને એમનમ વગાડ દઈ
ઠીક હા કેમ શું તમાર નણંદને હારું
હ હા હારુ સ એને સીઝર કયરુ ને આ ત્રીજ ચોથ થો મહિનો બેહી ગયો છે ભાણીયો ય મસ્ત થઈ ગયો છે. એ જોય ઈ બહાર બેઠા શે બધાય.
હા હા.
અમે પાણીયાને રમાડતા હતા ને અ અંદર આવ્યું એટલે અંદર જાાવ ને ફોન કરું હું કરેશ
હા તો હું ઈ જો છોકરાને હું ઉડાવ્યા પાછી સવારે સ્કૂલ હોય બધા છોકરા ને
હા
તે અત્યારે પેલા હોડા તો જ થાય પછી પરીક્ષા માથે આવે છે હવે
હા છ તારીખે છેેન પેપર
તારીખે ચાલુ થાય છે.
ઠીક બધા શું કરે ધ્રુવી, વંશ
એ જો બધા હુતાશે હજી હુડા એવા છે
ઉઘ નથી આવતી અમારે રાત્રે એક દોઢ કાલ તો બે અઢી ને એવી રીતે તે વાદી જાય છે
થાય છે છોકરા ન હોય ગરમી ના પછી શું કરે તો અત્યારે મોડા મોડા થઈ જાય પાછી સવારે સ્કૂલ હોય એટલે જગાડવા પડે પાછ ટમે જાગે નહીં વગર
હા પણ પંદર દિવસ છે ને પછી ભલે એક દોઢ મહિનો મોજ કરે
કઈ વાંધો નહીં
ઠીક સારું તો આવજે વેકેશન કરવા
આવું છે ને છોકરા એ કે સ કે વેકેશન પડે એટલે મામાને ઘરે જવાનું છે. મેં કધા તમને કેવું સ લઈ જાય એમ
ના ના બધા આવજો છોકરા બધા
હા હા
ક્યા ઉપાધિ છે મમ્મી છે નહી બનાવી દેશે
હા આતો ઇ તો મમ્મી બોનાયલા વાં ઘ નો આવે
ના એમ મટલે ઈ તો કઈ ટેન્શન નથી
નહી નહી એનું કઈ ટેન્શન નથી
ી ચાલુ છે
ટુશન અત્યારે તો ચાલુ છે હવે પછીક આઠ દિવસ ર બંધ થઈ જાય હ પરીક્ષા ચાલુ થાય એટલે ટુશન બંધ થઇ જાય હ હવે હા.
હારું બો હવે હું હોવાને ત્યારી નઈ
હું વાહી તૈયારી કરતી હતી હજી જો બધાને એકને હુડ આવવા નથી એક તો છે ને ઉભો થઇ નાટા મારે છે એ નાનો સિં રહે જ નહી હોવે જ નહી એને એલા ન બી હૂબોડે
હું અને તારી કરતી ત પેલા તે પાછું ભુલાઈ ગયું ચણા પલાળવા ગઈ મારે બન ને ટિફિન કરવાનું
હા એ ટિફિન કરવાવાનું હ
દિવસ અમારે કઠોળ કરવાનું એક દી ચણા એક દી ચોળાન એક દી ચણાની દાળ કરવીને આઠે એને લીલોતરી કઈ શાક નો ભાવે
હા એટલે ટિફિન માં ઘણાં કઠોળ બના હવ હેને હા તમારે ટીફીન કરવાન અમારે ટીફીનની બડતરા ના હોય એટલે વાંધો હ નહી
નહીં વેલા રોજ ટિફિન કરવાનું અને રવિવારે મહિનો વેકેશન પડશે ને એને આમ વેકેશન કાઢવો ને એને કઈ લીલું શાક એ કય ન ભાવે વેકેશન અમારે એમને એમ થાય છે બે વરસ પડ્યું
હા હા
કઈ ન જેવું તેવું ભાવે ને કા એમ કે મુઠિયા બનાવો કા દાળ ભાત કે કા દાળ પોટલી કે
હા તો બનાવીને
હા તાર ભાઈ ને કઈ એવું નહી દૂધ ને રોટલો આપી દે તો એ ખાઈ લે
હા એને એવું કઈ ન હોય એ દૂધ ને રોટલો ચાલે
હા એમ એને કઈું એવું ટેન્શન નહી વહેલા હાડા પાંચે જાગ્યા આજ તો બહુ મોડા જાગ્યા જુનાગઢ થી વહેલા ય આયવા ચાર વાગ્યા એવા
ઉઠે
તે આજ તો મોડા જ ગયા દસ સાડા દસને પછી પાછું ચા ભાખરીને તો આજ તો આખો દિવસ જ બગડી ગયો વહેલા જાગવી ને તો એવી મજા આવે વેલા જાગવી નાઈ દીવાધૂપ કરી એવું સરસ કામ થાય
પી એટલેજે હું ન ખુલ્લી હોય ચાર વાગે આવ છું એટલે ન હું ખુલ્લે ને
પણ મજા જ ન આવે આમ
નો હા હમ હોલું વેલા જાગી જાવને તો થોડીક મજા આવે કામે વહેલા પતી જાય
હા એમ
હા
એવું છે તમારે હવે રસોઈનું બધું મોડું કરો તોય હાલે ને
તો હાલે હવારમાં છોકરા નિશાળ વ્યા જાય બાર હાળા બારે તો અમારે બધા આવે ત્યા તો થઈ ગયું હોય કામકાજ બધું થઈ જાય ને રસોઈ બની જાય એટલે જમવાનું
અને પછી હાથબીન કરે ન હોય લાલ કરે ન હોય એટલે પછી વહેલા મોડું
હા આમ થાય ઘરે હોય તોય તે પછી મોડા જમે એક દોઢ વાગે એટલે કઈ વાંધો ન આવે.
તો વાંધો ને અમારે તો પાછું સાઢા બાર થાય ત અમારે સસરા નેય જોવે. એને સાઢા બાર બધાને સાઢા બાર માં દેવાના તો દે કર
હા એમને કેમ છે હારું છે ને તમાર હાર ને
હા.
દવા ચાલુ જ રાખવાની હે એ નહ એને હારું પણ દવા બધા ચાલુ બીપી ની દવા બધાાય ને ચાલુ.
તેમે જમા જોયા ને
હા એમ અ બો બપોરે એ દવા લેવાની સવારમા ય લેવાની ને હાજય લેવાની ત્રણેય ટાઈમ
હા તો પછી બપોરે જમવા એટલે ટેમોટેમ લેતો જ દવા લેવાની હોય ને એ રીતે
હા એ મને હાજે તે સાડા સાત આઠ થાય ત છેલ્લું ખાઈ લેવાનું.
હ અમારે તે વધાર રાત જ પછી નવ વાગી જાય ક બહુ મોડું ન થાય પણ છોકરા હું એ પ્રમાણે હોય.
હા એ મને વેલા હુંડાઈ દે તો વેલા જાગે ને.
હાએટલે હ તને પેલા હુડાવ નાનો એક ન હોય એને ક બહ ધડીકા થાય મારે હુડામાં.
ઈ માર દેર નો બાબુ એવો જ છે નાનોશે ને. વિવાન બો રાશિ બાર વાગ્યા સુધી રૂમમાં આવે જાય જ નહી એને મમ્મી કેટલી લેવા આવે એના પપ્પા લેવા આવે.
હા તો અમારે વીર એમ જ કરે એમ જ કરે ઈ અત્યારે જો પરાણે પરાણે હુડાય તોય હુંયે નહી.
હા તે બાર વાગે એક વાગે તો પરાણે ઈ હોય જાય ને પછી મારે દેર આવે લઈ જાય ધીમે એક દેને લઈ જાય. તોય હવાર મે એમ હું તો બા ભેગો ને બાપુ ભેગો હું તો ને અહીયા કેમ આવી ગયો.
હા.
કરે મા નણંદ ની ભણકી મનસ વિશે ને ઈ એમ કરે હું મામી ભેગી હુઈશ
હા બધા છોકરા છોકરા હોય ને એટલે એમ થાય. મજા આવે
બધા હાર વાર રમે
હા એટલે ગમે હા એક આ બીજી ને. અમારે એવોજ છે જો બેને હુવડાવો તો ચેક હુંતો નથી હ એની વાહે વાહે આટા મારવાના હોય. એઈ હું એની ત્યાં હુંધી આપડે હુએ.
આપણને ઊંધ જ ન આવે
હા કેમ કે તો પસી કાક પાણી પીવા જાય તો ન્યાં પાણી બાણી ઢોળ નાખે ને એવુ બધું કરે. આટા માયરા રાખે બાર. મમ્મી બારમાળા કરતા હોય તો એની પાસે બેહવા ગયો જાય તો પાછો ન્યાહાળી કરવા જાય એ નિ એમ.
લે.
તો બેઠાવ હોય. તેની પાસે પાછો જઈનેયો જાય પાછો આંટા મારે ઘડીક લાાઈટુ ચાલુ કરે ઘડીક બંધ કરે.
હા એમ.
એવું કર્યા રાખે તો ક્યાર ની હવડાવા બોલાવું છું કઈ આવતો નથી.
ન આવે પછ ટીવી જોય તો ટીવી બંધ ન કરે.
તો એમ ઘાટી બં નખને.
હા એમ હવે તો ચૈતર મહિનો આવ્યો હવે તો મજા આવશે માંડવા
હા તો બહ મજા આવશે અમારે અહં હા.
બ રહેસો.
હા મનેય બહ ગમે પણ તમારા ભાઈ ઘરે હોય તો જાય ને.
હા એઈ વાત હચ અરી પાછ ઘરે હોય એટલે ઉપાધિ નઈ ને હાંજ વૈયા જાય ઘડીક બપોરે જાય.
હા હા. અથવારો અથવારો એટલે વાંધો ના આવે તમારે ભાઈ ઘરે હોય તો લઈ જ અત્યારે ગાડીમાં છે તો કઈ રીતે જાવ એમ.
એવા થાચું ગાડી તે દસ પંદર દિવસ આવે એમાં તો તમે એમ કે ચાર પાંચ દિવસ થી એમ કે તું આજી ભરાણી નથી તું
હા તો એટલે થને છેને આઠ દસ દિવસ થઈ ગયા આજે ગાડી ભરાણી નથી આજે ક્યારે ભરાય એનું કઈ નક્કી નહી.
ચોમાસા પેલા
હા ચોમાસામાં જ બહ કેવર આવે તો કઈ નક્કી જ નહી વીસ દી થઈ જાય પચીસ દી થઈ જાય.
હ ઓલિક તો જો ને ચોમાસામ કેવું છું તું દોઢ મહિને આવ્યો.
હા ત્યારે પણ પાણી ભરાઈ ગયેલા હતા રસ્તા બંધ હતા.
બીક લાગે. ચોમાસું આવે ને તેમમ ગાડી લઈ ન જાયને તો હારું.
હા પણ હવે જો ને હજી આજે ફોન કર્યોને કીધું તો કે હજી કઈ ગાડી ભરાણી નથી. હજી ગયા કે બે ત્રણ દિવસ થઈ જા હે.
કાયની માતાજી નામ લેવાનું રાખવા વાળા તો ઈ છે, એમ આપણને ભલે ટેન્શન થાય એમ તો ક્યારે આવશે ને આવ્યો નથી હું કરવાનું.
હા તો છોકરા એમ જ કે છે કે મમ્મી કે પપ્પા વેકેશન પડી પેલા મૂકી આવશે ને વેકેશન માં મામાનું ઘર જવાનું છે પપ્પા ને કહી દેશે મૂકી જાય.
હા, પણ એને એમ થાય ને તે મોડા તો આવે ના ના નો આવે ને તો તમ તારે તેડી જાય ફોન કરવાનું લઈ જાય.
ના મેં કીધું ને મેં એ બધી તો એવું લાગે મામા લઈ જા હે મે કીધું.
હા એમ.
તો, કીધું હતુ કે પપ્પા એ કે હજી નથી આવા દસ દિવસ થીયા હજી ક્યારે આવશે ક્યારે આવશે.
હ એમ.
તો.
પણ ગાડીનો ધંધો એવો જ છે એટલે જ આપને એમ થાય કે નજીક હોય ને તો હારું પડે.
હા ઈ તો ઓરા ઓરા હોય તોએ આઠ દસ દિવસ થઈ છે અત્ય્યારે તો આમ બહ આઘા ગયા છે કાકા આમ બે બેંગ્લોર બાજુ તો ત્યાં તો હવે કાક ગાડી હજી કેસ હજી હડતાલ ઉપર છે બધા એમ કે છે હવે.
લે.
તો અવે ક્યારે ભરાય કોને ખબર, નહી હવે કોને ખબર હ ઘડી કેમ કે છે કે કાલ ભરાય જાય તોય તાસ પાસે ના પાડ દીધી, કે કે હમણાં નહી બે દિવસ રહીને ભરા હે.
ઠીક એક દિવસ વીસ સાલ ગયો એને એમ નતુ કાક ગાડી, જોને કાકા દસ પંદર દિવસ પડી રેને પછી ગાડી વરાણી મજા એમ નતો કેતો મચરા ખાય ખાયને અહીયા આવ્યો તો કેટલા દસ દિવસ તો તાવ આવી.
હા તો એમ જ કે છે તમારા ભાઈ ને અત્યારે તાવ ભરાઈ ગયો છે એમ કેતા તા એ કે શરદી ઉધરસ ને તાવ કેમ કે કયાક ગાડી માં કઈ હોય ને હરખી હોવાની જગ્યા.
હા એમ
કંઈ હોય નઈ તો હું થાય મચ્છર બચ્છર કય્ડા પછી માંદા પડી જાય.
પણ જે બે તણ દિવસ અમ જુનાગઢ ગયા ને આ જગ્યામાં રહ્યા કેવી મજા આય્વી કેવી સરસ પરસાદી અતી. તોય ઘરે આય્વા ને છાશ રોટલો ખાધોને ત્યારે શાંતિ
હા એમ જ થાય ઘરનું ઈ ઘરનું.
ચાર વાગે હૂતા અને એમ થઈ ગયું હાશ કેવી મજા આય્વી ગેય એમ
હા એ ઘરનું ને બહારનું બધું ફેર ન પડી જાય ઘરનું તમ છાસ રોટલો ખાવને તો